હ.
જય માતાજી બોલો.
હલોો.
બોલો.
ક્યાં થઈ બોલલો છૌ.
અહયાથી જ બોલું છું ઘરેથી.
હું
નક્કી કરીને કે છું મને શું કરવાનું છે એમ. ચનું છે કે ન એમ નક્કી કરીને કે છેો.
હા તો નક્કી કરીને કઈશ બરોબર.
પાકું હા જેમ મજાક ના કરતી હું.
આ વાંધો નક્કી કરીને કહું બરોબર.
હા તો છો છો. ક્યારે એટલે પૂનમના દિવસે.
હા હા તે પાાકું નક્કી કરીને કહીશ ક્યારે જવું ક્યારે નહી.
તો બે કામ થઈ જાય ને એમ.
હું હોય લો પછી કઈ જરૂર નકી કરે.
બોલો.
હબલ. શું બનાયું.
કઈ બનાયું નથી તો કીધું તું ખરું કે જમવાનું નથી તો હું શું કરું પછી.
કેમ જમવાનું નથી.
તો તમને કીધું બનાવી ને ગયા છે એમ.
હા ઠક તો પોકવાનું તો બનાવીને ને.
હા એમ તો પછી મારે એકાટું કર ના. ું ભાગરી બેનને ગોણી કરશે બેન તો ન્યા જમાઈ ગયા હ છે.
હું કે.
અહ જ ને દ્વારકા લઇ જશમ ત મને કીધું તું ને.
હા જાયશું
જશું જશું તો તમે કયો જ છો
કડી કે હવન માં બેવું કડી કે દ્વારકા જું
એટલે તો કાકીીવાન કીધું તું એને પૂછ્યું હતું હવરના દસવાનું તો એમ
હમ એ લોકો ગોલા આવે છે આવડા ઇન્ડાસ્તાન હો
ના હવે એ ન અવાજ નતો લ ઓલાદ હતા
હમ હો
કારણ કે અવાજ મને એનો જ લાગ કટલે
હું
ઓ લરામશ્વરી
હું
રામેશ્વરી બાનામાંથી ફોન આવ્યો હતો ને મને અવાજ તો એનો જ લાગ્યો હતો
હમ, એ ત તો મારી આવને એવું લાગે છે
તો પણ એન કરતા તો રામેશ્વરી બાનામાં ફોન કરુ હું ટેેલામ કોઈ દિવસ ગયો જ નથી મ કેમ જા આવું
એ વાત
પછી તો ત્યાં બધા એની લાજ નહી કાની કોઈક ને કોઈક ને કોક હોય જ તે
હમ
કોણ, કોણ છે, એ મને નથી ખબર એ એક વખત એક વર્ષ ગયા તા આ બીસતા વરસમાં પગે લાગવા જવાનું હોય ને ત્યારે
ફ
તો બેહવાનું છે હવનમાં કે તમાર શું વિચાર શે બેસવાનું છે હવનમાં શું વિચારશે
હા, તો જોય, જોઈ કોઈને પૂછ્યું જોઈ હું લખવાનું છે કેમમ પૂછશું પછ
હશે તો ખરું તમે કયો એમ કે થાવ તો નહી હોય આમનેમ
એવું હશે મને એવું ડાઉટ જાય છે કે
આ ઓલા બેસવાના છે, મુકામ ભાઈ ફાયની
છે
તે ચાલેક કીધું તું કે હવનમાં બેવાના છે ને કે ત્યારે આવશે ને કે ત્યારે આવશું એ લોમકોસ એટલે બે બેવાનું હોય કે એક એ નથી ખબર પડવા બે માંથી એક તો બેહવાનું છે
હું કો ન કદા એને બેસે તો
એ એમ ત્યાં છે મને એવું કીધું હતું કે દીદી ની બેહેવાના છે એમ
હમ, હમ વિસ તારીખે છે, ચોથ મહિને
વીસ, એકવીસને એવું કાક છે પણ્ર ચોથા મહિનાની વીસ તારીખ આજુબાજુ છે
હમ હા, તો કાલ લગભગ પાંચ વાગ્યા મુરત લેવા ગયા હતા એમ કેતા હતા પછી કોને ખબર
મુરત લઈ એમ ગ્યાઆશે તર મે સજાયું હય છે ને થાય
હા ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કાલ પાંચ વાગ્યા સાવારનું થ કે જેને આવવું હોય એને પાંચ વાગે તૈયાર રેજો
તો કઈ જગ્યાએ જવાનું
કુછ રડિયાવાન જાય
ઠીક યાત તે બોલો.
હમ્મ.
હ બેવું છે કે ના તુંવું વિચારશે?
હ પછી નક્કી કરીને ક પેલા ફોન કરીને પૂછશું પછી ખબર પડે ને અંદર હું છે હું નહી.
તો નકો તો તમેવું ક રતે લઈ જશો લઈ જશો ક્યા લઈ જશુ? તમે એવું તો કીધું કે ઉનાળામાં જાશું ગયા વખતે એમ કેતા હતા કે ઓલાપણ લઈ જશું હરિદ્વાર.
હમ્મ.
હ નતા કેતા?
હા હા તો જોઈએ હું રજા નહી કીધ પંદર દિ થઈ જાય.
પણ તમે એવું તો કયો છો પણ લઈ જાવ ત્યારે થાય ને એમ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
એવું. ક્યો પણ એમ કે પછી કે બેનને આમ થાયને બેન માંંદી પડે.
બેનની ટેબ્લેટ લઈ લેવાની માંદી હું ત ખડી
બેનને કઈ થાય તો કેચો ત તાર ત તન્યાં હોુંયત તે દ ખાન કે ઉ તો એકદમ અ બોવાલ રેલે
હા તો રિઝર્વેશન તોાય ટિકિટ
હ ચેકમાં કરતું.
હા તો શિલ્પ ભુબેન બધાનેવાનું છે કે.
મને કોઈની કઈ ખબર નથી હું તો તમને કહશ તમે મને લઈ .
હમ્મ. આપડે પછા કય જવું છે.
કે દ છે.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
કઈક કઈક એવું ક ગોઠવાનું હોયછું તમ ના પાડતા હતા તો જઈ આવી ત ન ઉરોડ એ ઉરોડ શું પછે ગામ
હા.
એમ નીકળી જવાનું યા તમે ત્યાં ઓલા યપ ઘરે વહી જવાનું.
હમ્મ ના ના પછી દર્શન કરીને ની આવાનું ક્યા કલાક આવો નેને કલાક જવા ને હવા માં જ પેલા નવ દ વાગ્યા લાગી તો તટકો ન લાગે.
હા. હા એમ કરવું એ તોય વાંધો ન આવે.
હમ્મ. મે મ થઇ જને
હે.
હા એમય થઈ જાય.
તમે. તે તને તા કે ઘર જાતા હશો એટલે હું તો કઉ છું.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
ન જવું હોય તો કઈ પરાણ ન કેતી
હા
તમે કેતા હતા તે કઉ છું.
હા થઇ જાય.
બોલો
આઈ ગઈ છે.
હા, બેન તો જમીન વય એવી
છે ઘોણીમાં
મારે હામે જાવું છે. હાચે, તમે, જ્યારે લઈ જાઓ. ત્યારે,
ક્યાં
આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા.
તો નહીતા ઉ તો નહી, આવતા એ
પણ, એવું તો, તમ દર વખતે મને એમ હા મને, એમ થા. હાસીને આહાસ આ વર્ષે જશુ આ વર્ષે જશુ એમ.
હમ.
તો, તમે કઈ નીકળો જ ની
મેકડે જાવ
કાઈ, નઈ યા કેવું સરસે એ સરદાર વલ્લભાઈ સસ્ટેસ અ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેજ છે ઈ
હા વડોદરા થી ને વડોદરા થી સીધું વહી જવાનું ભાડા કર ત માં
નહી, બોલા અહ્યા લિફ્ટની વ્યવસ્થા છે.
હા.
એવું નથી કે આપડે ઓલું ચડીને જાવાનું ન્યાં જોવાલાયક કેવું બધું સરસ છે.
હા.
હા છે તોવાન માન બેસું કઈ નહી તો ન્યા જાય
હા તો હો દ
હે
હવ કેટલી જગ્યા દ્વારકા
દ્વારકા છે લયજાવ ને ગમે દ્વારકાઈ સરસ છે.
હા, દ્વારકા જ જયે અવે, ટ્રેનમાં બુક કરાવી દઈ ચોથા મહિના બીજું બેન ને વેકેશન ની પડી કઈ તારીખ આવી
બેનને વેકેશન બેનને તેર તારીખે પરીક્ષા ચાલુ થાય સે તેર ચૌદણે રજા શે. પછી પંદર, સોળ, સત્તર ને અઢારે પૂરી થાય સે, પછીથી એને વેકેશન જ છે.
એમ.
હમ.
તોય તો પછી એમ-એમ ગોઠવી નાયખુ તે
પણ વર્ષ એક વખત તો જાય ને માણ.
હા તો આપડે કેટલા પાંચ વર્ષ થઇ ગયા પાંચ વર્ષ અંયા પણ થય ને હવે.
પાંચ વર્ષથી એક વાર તમ નથ લઈ જતા એમ વાત સે.
હા તો કરી નાખ્યું ટિકિટ બુક બીધું હું.
તો મજાક ન કરતી તમે બધી વાત મારી મજાકમાં જ લઈ હાચે.
સીરિયસ જ કંવ છું મજાક ક્યાં કરું છું, જિઆવીએ હવે દ્વારકા જવું હોય તો બે ત્રણ છે.
તો એ તો પડવાની જ છે ને તો રજા પડી હાટું થઈને તમે કે જાશો જ નય.
ના-ના જિઆવીએ એમ તો કંવ છું. શું તમે.
હમ
પછી ગામ ગયા તા તો નતી રજા પેડી
હા પાડી દઈ એમ તો કઉ છું ચોથા મહિનામાં નકી કરી.
હા ચિ
ના તો કઉ છું હું તને.
તળ કોણ બોળ લુ લાગી જાયનેમ કેવું કઈ બાનું ન કાઢતા
હા તે પૈસા ભેગા કરી રાયખ બીજું હું?
પૈસા ભેગા કરીને રાખીશ તમે લઈ જતા હોય. તો કા વડોદરા લઈ જજો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા.
મેં કિધું ભગવાન ના નામ માં પછી
તે એવું તો તો કયા દિવસ ક છું. તમ
હા પછી ગોર છું
હા તો
હમ હમ બોલો
બોલો બ્લેન્કેટ હ મું કહું શેરટી માં કે
છે તેમને જ મેં કય યાદ મેં કેવું કપડા ની ચાવી લઈને, અરે મેં ઉપર મીકી બિલાડા ત્યાં નથી. તમિલનાડું વઈ ગયું છે લઈન
નું લઈ ગય ત પાચને બચુડાને લઈને આવે જં સુથી સાત ઘર ન ફેરે ને ત્યાં ના ન ખુલે
દરવાજો, બહાર નીકળે કોઈ બંધ ન કરો. ખુલ્લો ને ખુલ્લો રાખો. તો, પછી કૂતરા ને બિલાડાને બધ ઘૂનું આવી જાય.
હા પૂરું થઈ ગયું કે હજુ બાકી છે.
બા તમને એ તો પણ બો કયરું છે તમારે હું કામ છે મેં તમને પેલા જ કીધું તું નવરાશો
હા તો નવરોજ છું હું કેમ નવ રોજ નવરોજ છો.
તો પછી.
બોલ.
ગા દોરો હોય તો જ
કોન દોસે.
કોકને કેય છે તું ધોઈ લેજે.
હે.
મને ઘોતા આવડતી મા શીખવી નથી.
શીખી જવાનું
તમે તમારે તબે લોકો નું હશે. નહીં. બોલો.
એ હા.
હા જય માતાજી.